જાવ રહ
હા તમારો અવાજ આવી રહ્યો છે મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા તમારો અવાજ એકદમ સરળ અનેપસ આવી રહ્યો છે આજે આપણે વા શિક્ષણ છે જેમ કે આજના સમયમાં લોકો શિક્ષણ મેળવવા માટે જેમ કે પ્રઇવેટ અને સરકારી શાળાઓમાં જેમથી સરકારી અને પ્રાઇવેટમાં મૂકે છે જેમ કે શિક્ષણ મેળવવા માટે અન્ય પ્રકારના. શિક્ષણો હોય છે જે સોનિયર જુનિયર જેમ પછી, એના પછી એથી આઠ ધોરણ હોય છે અને એના પછી આપણે જેમ જે કોલેજ કે જેમાં અ એડમિશન લઈ શકીએ. છે આજના સમયમાં લોકો લોકો શિક્ષણ મેનાવવા માટે અન્ય જ્ઞનો મેળવી રહ્યા છે જેથી કરીને આપણા સમાજ જેથી સમયમાં આપણે આજના સમયમાં લોકો કો શિક્ષણનું અન ખૂબ જ એક મહત્વનો અંંગ બની રહ્યો છે શિક્ષણ મેળવવા માટે આજના શિક્ષણ મેળવવા માટે આપણે ખુબ જ મોટ મોટી પ્રયાસ કરી રહહી્યા છે જેથી બાળક જન્મે તો તેને તેને ને પાંચ વર્ષ સુધી તેને શિક્ષણ ના આપ તેને બાળકને પાંચ વર્ષ થઈ જાય પછી તેને શિક્ષણ મેળા ન ફરજિયાત એક નિયમ થઈ રહ્યો છે જેથી કરીને આપણે આપણો માણસ પાંચ વર્ષ ન થાય છે તેને ભણાવવા માટે તેને ને કઈક મુકવા જોઈએ તેથી તે આપણો માણસ શિક્ષણ લેશે તો તેને ભવિષ્ય અને અને તેને લાઈફ સેટ થશે જેમ કે આજના સમયમાં લોકો શિક્ષણ મેળવવા માટે ઘણા પ્રકાર પ્રકાર ના શિક્ષ તો લઈ રહ્યા છે તે તમે શું કવા માંગો
હા મેં કહેવા માંગુ છું કે સ્કૂલમાં બધા શિક્ષણ લે છે તો સારી છે પાંચ પાંચ વર્ષ થઇ જાય પછી શિક્ષણ લે છે છોકરા લોકો છોકરી લોકો બધા શિક્ષણ લેશે તો સારું સારું છે આટલા વર્ષમાં એના લીધે ઘણા બધા બધા બાળકો ભણી શકે છે ભણી શકે છે પછી આઈએસસ આઈએસ આઈપીએસ ખ બની ગઈ છે અડધા લોકો ભણી ભણીને આ શિક્ષણ મેળવવા માટે આપણે તૈયારી કરવા પડે છે વધુ વાચુંચવું પડે છે એ બુ તૈયારી કરવી પડે છે એક્ઝામની ઘણું બધુંની એ સવારે વહેલીું ઉઠી ને ટ્યુશન જવું પડે છે પાંચ વાગે ટ્યુશન ઉઠી જાવું પડે છે પાંચ વાગે ટ્યુશન થી પછી સ્કૂલમાં હી આયી ને પૂછવું પડે છે બધા સરર લોકોની સા બળો બ શવાત મેય ઘણા બધા લોકો સારી રીતે ના હોય છે સ્કૂલ માં ઘણા બધા લોકો ભણી ના શકે છે પૈસાના કારણને લીધે તો તેના લીધે ઘણા બધા લોકો પૈસા ના હોવા ને ક તેને ભણી ના શ હોય છે તેમના માટે એક ઉપાય છે કે ઘણા બધા લ એ સ્કૂલ વાળા પૈસા ના લેવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો ભણી શકે છે અને સારી રીત તે જોબ કરી શકે છે એના કરણ ને લીધે બધા લોકો સારી રીતે જાય છે અને ઘણા બધા લોકો તમે શું કેવા માંગો છો એના રીતે તો તમે શું કેવા માંગો છો
તમારી વાત એકદમ સાચી છે કે જેઓ કે શિક્ષણ મેળવીને અન્ય નોકરી કે જે ડોક્ટરો પછી પોલીસ જેવો કે અન્ય નોકરી મેળવી શકશે જેમ આજના સમ સમય માં લોકો હ આજના સમયમાં લોકો કોમ્પ્યુટરની ડિગ્રીઓ પણ વધી રહી છે જેથી કરીને આપણે કોમ્પ્યુટરની શિક્ષણ પણ મેળવીને સારું જ્ઞાન અને તેનું કોમ્પિટિશન થઈ શકે તેવું આપણે મેળવી લઈએ છે આજના સમયમાં શિક્ષણનું જ્ઞા શિક્ષણ નું વધી રહ્યું છે શિક્ષણ મેળવવા માટે લોકો આજના તમે ક્યાં થી ક્યાં પહોંચી ગયા છે શિક્ષણ મેળવીને લોકો આજને વિઝનેસો માં નોકરીઓ કરે છે પછી તેનું ખૂબ જ તેને જરૂર તો નોકરીઓ મળેતો તે પછી તેનો સારી રીતે તેની ઇન્કમો પણ સારી મળે અને તેથી કરીને તે ઇન્કોમો મેળવીને તે આજના સમયમાં લોકો તે ઉ માટે તે માટે શિક્ષણ મેળવીને તેઓ ખુબ જ સારી રીતે ભણે છે અને તેઓ આગળ વધે છે. પછી જેવું કેને છોકરા અને છોકરીઓનું જેવું કે આજના સમયમાં સરકાર સરકાર દ્વારા તેઓ ઘણી સ્કોલરશીપો પણ મળી રહી છે શિક્ષણ માટે તેથી શિક્ષણમાં મેળવવા માટે તેવો
અમે બગીચામાં લઈ જઈએ
સ્કોલરશીપો પણ મળી રહી છે તેથીજ સ્કોલરશીપો ને મળે તે અવે તે પોતાના ભણતણ અને ને જે અન્ય અસ સાધન સામગ્રીઓ લાવા માટે કરી રહ્યો છે તે સરકાર દ્વારા તેઓને હા અન્ય સ્લરશિપો આપવામાં આવે છે કોલેજ અને તેઓ કે કોલેજ પછી શાળાઓમાં તેઓને ને ભણતા વિદ્યાર્થીઓને ખુબ જ સ્પોટ અને અને અન્ય સ પણ અ પણ સી આપી રહ્યા છે જેથી કરીને તેઓ કોઈ છ બાળકને તેઓ ને રમવા ન સ્પોર્ટ નો અને જેમાં કે અન્યમાં રસ હોય તો તે રસ મેળવીને તેઓને ખુબ જ આનંદ દાયક અને તેનું સફળતા પૂર્વક તેને સ્ટેટ લેવલ કે જેમ કે હાઈ લેવલ પણ પણ પહોંચાડવામાં આવે છે આજના સમયમાં લોકો શિક્ષણ મેળવવા માટે અન્ય અન્ય જગ અન્ય જગ્યાએ જઈ રહ્યા છે જેમ કે વિદેશોમાં પણ આજે શિક્ષણ મેળવવા મા તે જઈ રહ્યા છે જેથી વિદેશના લોકો આપણા ભારતમાં અને આપણી કન્ટ્રીઓમાં પણ અ શિક્ષણ મેળવવા માટે છે ને આપણા અહીંના વિદેશોમાં પણ ભરવા જાય છે આજના લોકો શિક્ષણ મેળવવા માટે ઘણા પ્રકારના
ના શિક્ષણો લે છે જેમ જે કોમ્પ્યુટરની ડિગ્રીઓ મેળવીને તેઓને ખૂબ જ પછી અન્ય પ્રકારની નોકરીઓ પણ મળી રહી છે તમે તમે શું કેવા માંગો
આ તમે કહેવા માગુ છું કે અહીયા જોબ કરે છે તેના લીધે બધા બાળકો ભણી શકે છે સ્કોલરશીપ મળે છે તો ભણી શકે છે કારણ ના લીધે ઘણા બધા બાળકો ભણી શકે છે બાળકો ભણી શકે છે તો સારી જોબ કે સારું મલે છે કોલેજમાં બી સ્કોલરશીપ મલે છે અને તેના લીધે પૈસા આવે છે તો ભણે છે ને ઘણી બધી સ્કૂલમાં બધા બાળકો છે ને સારી રીતે ભણી ના શકીએ કારણ કે પૈસા બો આપે છે પછા બો માગે છે તેને કારણેને લીધે ઘણા બધા બાળકો ભણી ના શકે છે તો બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અ પૈસા ના લેવું જોઈએ સ્કૂલમાં ભી અને ઘણા બધા રૂલ્સ ફોલો કરવા જોઈએ છે બાળકોએ બી. તો તેના કારણને લીધે, બધા બાળકો છે ને ભણી ના શકે ને બધા બાળકોને શિક્ષણ આપવા માટે ચોપડા બુક્સ ને એમને બધું ઘણું બધી વસ્તુ આપીએ છીએ પૈસા આપે છે બુક્સ આપે છે નોટ્સ આપે છે ઘણું બધું વસ્તુ આપે છે તેના કારણને લીધે ઘણું બધું ભણી શકે છે ને ઘણા બધા પૈસા કમાવી છે શકે છે. તો તેના કારણને લીધે બધા બાળકો છે ને, ભણી શકે છે. બાળકોને, હા તો તમે શું કેવા માંગો છો એના વિશે?
તમારી વાત એકદમ સાચી છે કે તેવુ કઈ બાળકોને ભણાવવા માટે આડે છે અને અન્ય પતન કોઈક ગરીબ વ્યક્તિ જેમ કે તેઓ પોતાના બાળકને ભ શિક્ષણ પૂરી પાડી શકે ના તે માટે તે તે માટે તે તેઓ અન્ય જ અન્ય સરકાર દ્વારા તેને કોલરશિપ આપે તો તે પટ સરકારી શાળાઓ ખોલી છે તે માટે તે પોતાનું બાળક સરકારી શાળામાં ભણશે તો તેને શિક્ષણ પણ મલશે અને તેને મફત અને ખૂબ માધ્યમ ભોજનથી જમવાનું પણ મલશે અને તેનું ભણતર પણ પૂરું થશે અને તે જ બાળક આજે ભણશે તો તે જ પોતાનું ધ્યાન લગાવીને ભણશે તો તે આજે નો કરીઓ સારી નોકરીઓ પણ મેળવી શકે છે, તેથી કરીને સરકાર દ્વારા સરકારી નોકરીઓ અને સરકાર તે શાળાઓનો પણ ઉપલબ્ધ થયો છે, જેથી કરીને આજના સ લોકો જેવો કે જે શાળાઓને ને મૂકી રહ્યા પોતાના બાળકોને ફરજિયાત મુકવા જોઈએ તેથી પોતાનું બાળક ફરજિયાત ભણવું જોઈએ અને તેનું શિક્ષણોને સારી રીતે પૂર્ણ થાય અને તે સારી રીતે ડિ ગ્રીઓ મેળવે તે સારી
જોબ પણ મળી રહે છે તેઓ તમે શું કેવા માંગો?
હા મુ એવું કેવા માંગુ છું કે બધા બાળકોને છે ને બુક્સ ને એમ બધું આપવા જોઈએ તો તેના કારણ ને લીધે તે ભણી શકે છે. અન બુક્સ, બેગ ને ઘણું બધું અન્ય સામાનો આપી આપવા જોઈએ. પોતાના કારણ ને લીધે બધા ભણી શકે છે ને ભણી ભણીને છે ને સારી જોબ મળે છે. સારી જોબ જોબ ને માટે ભણવા પડે છે, મહેનત કરવા પડે છે. ઘણી વાર એ એને લગન ને, જોબ ના મળી શકે એ લોકોને. ને જોબ સારી મળવા સારું તમારે ભણવા પડે છે. અગિયાર બાર કરવું પડે છે. પછી કોલેજ કરવું, પછી એના ઉ પર બધું કરવું પડે છે આઈ ટી આઈ ડી કોમ એવ બધું બધું કરવું પડે છે. તો તેના કારણને લીધે ઘણા બધા બાળકો ભણી શકે છે. તો તેના સારું આપણે પૈસા પૈસા લાવવા પડે છે, તેથી કમાવા સારુ આપડે બહુ મેહનત કરવું પડે છે. સ્કૂલમાં છે ને બધા બાળકો ભણી ભણે ના ને મસ્તી જ કર્યા કરે. તો તે ટેલો બને એવું કેવા માંગુ છું કે બધા બાળકો ભણવુ મહેનત કરો, સવારે ઉઠીને ટ્યુશન જાઓ. એ એ એ માટે તમે શું કવા માંગો છો?
તમારી વાત એકદમ સાચી છે કે આજના સમયમાં લોકો ભણવા માટે તેઓને અન્ય ઘરના- ઘરે જે હોય તે તે ટ્યુશન પણ આપી રહ્યા છે તેઓ ટ્યુશન જે બસોથી પાણસો હોય છે. તેઓ ને હું મયંક પર મંથ તોણ હજારથી ચાર હજાર હોય છે તે તે ટીમ માટે તે ટ્યુશન પણ ઘણા લોકો ચલાવી રહ્યા છે. આજના સમયમાં લોકો- પોતાનું ગુજરાન ચલાવવા માટે- ટુશનો ટુશન કે જેમ કે કોમ્પ્યુટર નને- ડિગ્રી આપવા માટે તેઓને ક્લાસો અન્ય ક્લાસો પણ ચલાઈ રહ્યા છે. તેથી કરીને તે- ક્લાસ આણ તેઓને ખુબ જ- કામ કામ પણ આવશે અને પોતાની- લાઈફોમાં સહેટલ અને સારી રીતે ભણતર મેળવશે તે કઈક સારી જોબ- પણ મળી શકે તમે જાણો છો કે આજના સમયમાં લોકો -ઘણી જગ્યાએ જોબ મેળવે છે તેથી કરીને તેઓ- -હમ તેઓ અન્ય શિક્ષણ મેળવે છે. આજના સમયમાં લોકો સરકારી અને- ને પ્રાઇવેટ નોકરીઓ કરી ર છે. જેવ કે પ્રાઇવેટ નોકરીઓ તેઓ પોતાના ઘર ગુર્જન જો કે તેઓ વૃદ્ધ થશે તો તે- તે તેમ- -તે પ્રાઇવેટ નોકરીઓ તે સપોર્ટ ન કર કે પોતાનું ઘર ના ચાલ શકે જેથી સરકારી તમે નોકરી મેળવશો તો તેઓ પોતાનું વૃદ્ધ થાય તેઓ રિટાયર થઈ જાય તો-
ને સારી રેટિંગ કમ પણ મળી શકશે- તેથી કરીને તેઓને વૃદ્ધ થઈ જાય તો તેનેારી- તેને પેન્શન પણ મળશે અને સારી રીતે તેવું કઈક- વધી પણ શકશે જેવ કે સરકારી નોકરી સારી નોકરી છે તે સરકારી નોકરી મેળવવા માટે- આજે ઘણું ભણી રહ્યા છે અને ભણતરમાં આગળ વધી રહ્યા છે અને લોકોના ભણવામાં ઘણા કોમ્પિટિશનો પણ વધી રહ્યા છે. સ્પટ અને- જેવ કે અજમમાં માં લોકો રસ લઈ રહ્યા છે. અને તેઓ ક ભણતા ભણતા તેઓને- કોર્ટમાં પણ મોકલે છે. અને અન્ય દીકરીઓ પણ આપે છે. તેથી કરીને આજના સમયમાં લોકો ઘણી ડિગ્રીઓ પણ મેળવે છે. તેથી કરીને તેઓ પોતાના જીવનમાં માં ઘણા લોકો કાર્ય કરી રહ્યા છે. ભણતર હમ તેથી તમને જણાવવાનું કે તમે શું કહેવાનું-